હમ.
બસ શાંતિ તમે કેવ?
બસ હું પણ મજામાં છું, બીજું શું
હમ બસ ના ચાઈ નાસ્તો તોયળો તમારો થે ગીયોને ચાઈ નાસ્તો?
હા બધું થઈ ગયું બસ આ જુને ચા નાસ્તો કરીને ફોન લઈને બેઠી હતી તો એક વિચાર આવ્યો કે જોઓને આજ તો દુનિયા અ ટેકનોલોજીના કારણે કેટલી બદલાઈ ગઈ છે નહી
બઉ બઉ ટેકનોલોજી એમ કે ટેકનોલોજીમાં બધી જગાઓ ભી ટેકનોલોજીમાં જ કામ ચાલે છે, અમને મતલબ એ આઈ થયું બધા જ મોબાઈલ અબ્રગેડે અપડેશન પછી આ બધું જ ટેકનોલોજી પર કામ ચાલે છે હમના
અ જો ને પેલા જે કામો કલાકો લેતા હતા તે આજે મિનટો મા થઈ જાય છે, આપડુ મોબાઈલ આવી ગયું છે અને ત્યારથી ઇન્ટરનેટ અને અ કમ્પ્યુટર આવ્યા છે, તો કામ કેટલું સરળ બની ગયું છે.
એજ એજ એજ ના પેલા આપલો જો નેટ ચાલતો હતો આ ટુ જી આ અને થ્રી જી મા ચાલતો હમના જો ફઇવ જી મચાલે છે, કેમ એક સાધો આપ આપણે વિડીયો બી ડાઉનલોડ કરવાનો હોય તો પેલા આપડો પંદર મિનિટ આગો કલાક લાગ તો હતો આમને એક પલક જપાય ને તાય તો તમારો પિક્ચર ડાઉનલોડ થઈ જાય
સાચી વાત
હમ.
હ મતલબ બહુ આમ ઝડપી કામ થવા માંડી ગયા છે, અને પેલા જોઓ ને કોઈને પૈસા મો મોકલવા હતા તો બેંકમાં જવું પડતું હતું કલાકો લાઈનમાં ઉભું રહેવું પડતું હતું પણ હવે તો મોબાઈલથી યુપીઆઈ દ્વારા પૈસા હા
હમણા તો મોબાઈલમાં એક નંબર એક મોબાઈલ નંબર નાખ્યો પેમેન્ટ ટ્રાન્સફર કઈ જવાની જરૂર નહી ઘરમાં બેહીને બેહીને આપણે કામ થઈ જાય
એકદમ સાચું ભલે લાઈટ બિલ ભરવા હોય કે ભલે
ગેસ બિલ, લાઈટ બિલ, ગમે તેવું હોય એક મિનિટમાં થઈ જાય ઘરમાં બેહી ને આવી
હમ સાચી વાત કીધી અને આ બધું છે ને અમ. જ્યારથી આ શું કે કોરોના નો સમય આવેલો ને ત્યારથી જ આ ઓનલાઈન શિક્ષણ પણ કેટલું વધી ગયું છે, નઈ?
બઉ, બઉ, બઉ. મતલબ આ કોરોના કોરોનાના બાદથી ના મતલબ પચાસ ટકા આપડું કામ બધું મોબાઈલ પર જ ચાલે છે. એમ. કોઈ બહાર રહે છે, શિક્ષણ બી કરે છે, જોબ બી કરે છે, ઓનલાઈન સ્ટડી બી કરે છે. છે, કામ બી કરે છે, પેલો આટલું બધું નઈ હતું.
નહીં હતું. અ આ તો મતલબ શિક્ષણના ક્ષેત્રમાં પણ ટેકનોલોજીનો ઘણો વિકાસ થયો થયો છે.
હા, હા. એમ કે કે જોઈ લો ન તમે, તમે
હમ બોલો, ના હા. અને, આપણું જે આ આરોગ્યના ક્ષેત્રમાં પણ ટેકનોલોજીનું અ કેટ કેટલું, મહત્વ અ થઈ ગ્યું છે નહીં? કે ડોક્ટરો હવે ઓનલાઈન કન્સલ્ટ પણ આપે છે આપણને. અને ઘણી એટલી બ ધી, એ લોકોની મશીનો હવે નવી નવી ટેકનોલોજીની આવી ગઈ છે, કે ફટાકથી કઈ બીમારી છે, શું છે, એ ઝડપી આપણને ખબર પડી જાય છે, એ લોકોને.
પેલા કેવું હતું, ડોક્ટર લોકો ઓપરેશન કરવા માટે ટાંકા સ્ટીચ ઝ આવતા જ હ તા. અમના કેવું થયેલું છે કે તમે વગર સ્ટીચીઝના બી ઓપરેશન કરી શકો.
હા, સાચું કીધું. એ વાત તો છે. આ બધું ટેકનોલોજીના કારણે જ થતું છે ને. આધુનિક એ લોકોની મશીનો એવી એવી બની ગઈ છે, કે હવે તો વગર કંઈક દ પેઈન થઈને પણ ટ સ્ટીચીઝ થઈ જાય છે.
અને હમણાં કેવું છે, આ ચેટ જી પી ટી આવ, ચેટ જી પી ટી, ચેટ જી પી ટી આવી ગયું છે, આમાં તમે તમારી રિપોર્ટ અગર નાખી દેવ એક વખત, તો તમે બધી હિસ્ આપી દે કે તમે કોઈ ગો, કયો ગો, ગોળી લેવાની હોય, કઈ ગોળી ક કેટલા ટાઈમ પર લેવાની હોય, ખાવાના પછી. મતલબ ડોક્ટર પાહે જવાની જરૂર નહીં, કે મેં આ બીમારી છે મને આ, કઈ ગોળી લેવું, કઈ દવા લેવું, એવું બધું પૂછવાનું કામ ન તમારી પાસ તમારી રિપોર્ટ હોય, તો તમે આપી દે
હા એ વાત પણ તમારી સાચી, હા એ તો છે જ. અને આમ ટેકનોલોજી ખૂબ હં, બોલો.
પેલા એવું કે આપડે બ ધા હા, બધા કામ અ ઓફલાઈન થતા તા પછી તમે ડોક્ટરનું કામ લઈ લેવ શે ચરનું કામ લઈ લો કઈ બી કામ લઈ લો, બેંકિંગનું કામ લઈ લ્યો, આ બધું ઓફલાઈન થતુ તો. તો, તો આટલી બધી આપણે હેરેસમેન્ટ બી થતી હતી. કેમકે બે બે કલાક, તીન તીન કલાક લાઈનમાં ઉભો રવાનો. પછી આ કામ નહીં થાય, પછી પાછળ આવવાનું, પાછા બીજું ફોર્મ ભરવાનું. પાછળ લાઈનમાં લાગવાનું આ બધું નહી રહેલું છે, હમના. આ બધું નવીન ટેકનોલોજીના મા આપડે હારું બી છે, પન એટલું બધું મતલબ માનસ આલ આલસી બી થઈ જાય. ઘરે બેહીને બધું કામ થાય છે, તો કેમ બહાર
કે મતલબ ફાયદા તો થયા જ છે પણ એવુ તમે જેમ કીધું આલસી થયા છે, તો એના કારણે કેટલા ગેરફાયદા પણ થયા છે. છે ને, કે લોકો મોબાઈલ અને હ અ આમ ને હવે
નાના નાના છોકરા, પેહેલા લોકો જોઈ લો, પેલા લોકો તો અને હમણા ઉંમર સા એઈટી સેવન, એઈટી ફાઈવ, એઈટી એઈટ તક ચાયલી જાય. આમના અ, અત્યારના જે છોકરાઓ છે આ મોબાઈલના, મોબાઈલમાં બીજું કોઈ ફાલતુ ના ગોષ્ટીઓ જોઈને મતલબ આ પિક્ચર બિક્ચર જોઈને ફાલતુ લાઈન પર ચલીયે.
હમ્મ.
બધા મતલબ આપડો જો કાર્ય છે આ છોડીને બીજા કઈ કાર્યમાં લાગી જાય એમાં બધું નુકસાન થાય.
હા સાચું કીધું જો ને એમ મતલબ એમના બોલો
હા બોલો બોલો.
હ તમે સાચું કીધું કે છોક છોકરાઓ ગલત રહમા જતા રહે છે, અને એ ઉપરાંત પણ જો સાયબર ક્રાઈમ પણ કેટલા થાય છે ઓનલાઈન ફ્રોડો થાય છે અને હ વ્યક્તિ હા, અને વ્યક્તિગત માહિતીની અ સુરક્ષા જેવી સમસ્યાઓ પણ કેટલી વધી જાય છે. અને તમે જો ફોન આ જે મોબાઈલ આપરે લઈએ અને એમાં ખાસ કરીને સોશિયલ મીડિયામાં આપણો કેટલો સમય પસાર થઈ જાય છે તો જેના કારણે આપણો સમયનો પણ બગાડ થાય છે, અને જ્યારથી આ સોશલ મી ડિયા આવ્યું છે તો લોકો શું કરે છે બધી નાની નાની માહિતી પણ આ સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, તો એના કારણે જ આ બધા ક્રાઈમો થ થતા હોય છે લોકોની સાથે હમ્મ.
આપણે હું હું કરીએ છે, હું નય કરતા આ બધું એક એક મિ નિટ આપણ આપડે બધા લોકોને આપડી બધી અપડેટ આપું છો. તો પછી એ ઉકેલે. કેમકે બધા લોકા આફોટેબલ વોચ છે જો તમે તમારા મોબાઈલ અંગે ઓફર છેતો તમારા આજ આજુબાજુ હુ ચાલે છે આ તમારો મોબાઈલ રેકોર્ડ કરે છે. આમાં હું થાય છેકે તમારો મોબાઈલ કોઈ હેક કરીલે કઈ કઈ કશું થઈ જાય તો તમારો અકાઉન્ટ બેલેન્સ ખાલી થઈ જાય. કે તમારા પર્સનલ ફોટાઓ છે. કઈ પર્સનલ ફેમિલીનાં હાતે કઈ હેગિંગ કરવા ગયા હોય આ કઈ વિડીયો, ફોટો લીક થઈ જાય છે. કેટલા કે બધા લોકાઓને આત્મ કરી લીધી આના માટે પૈ કઈના કઈ બેલેન્સ ખાલી થઈ ગયું. કઈ છોકરાઓનો કઈ વિડીયો વાયરલ થઈ ગયો આ બધું નય ચાલે બહુ બહુ વધારી ગયું છે આ.
હા, તમે સાચું કધું છે, નય હતું પેલા કારણ કે બધું ત્યારે સોશલમીડિયા ની હતું. જાહેરાત નય થતી હતી ને હવે તો જોઓને ખોટી ખોટી ન્યૂઝો પણ કેટલી ફટાકથી ફેલાઈ જાય છે, અમ કઈ આયવું નય અને તમારી પાસે વિડીયો આવી ગયો મારી પાસે આવી ગયો, આમ કરી કરીને બો બધી ખોટી માહિ
હા, બોઉ ફેલાતી હોય. અને લોકાના આ બધાનો આ બધાનો હા. મતલબ જેટલો આપડે વાપર કરવા હોયના એનાથી વધારે વાપર કરે છે. કઈબી સોશલમીડિયા પર ફીલ્ડ લઈ લો કઈ બી લઈ લો. તમે વોટસએપ લઈ લેવો, ઇન્સ્ટાગ્રામ લઈ લેવો, સ્નેપચેટ લઈ લેવો. કઈ બી લેઈ લેવો આ બધાં ક એકદમ વધારે વાપર કરે છે, નાના નાના છોકરાઓને ખબર છેકે આમાં હું કરવાનું આ કેવી રીતે વાપ પરવાનું.
હમ્મ સાચું કીધું, મતલબ ટેકનોલોજી આપણનાં યુઝ માટે બના છે આપડે એના માલિક નથી માલિક બનવું છે એ આપ આપડા ઉપર હાવી નય થવું જોઈએ, પણ હવે તો એવું જ થતું છે કે આપડા ઉપર હાવી થઈ ગયું છે, હવે તમે ફ ને જ બેસો તો કલાક, બે કલાક તમારા જતાં જ રેહશે સોશિયલ મીડિયામાં, હમ્મ. એટલે એ આપણને એનાથી થોડું દૂર રેહવું જોઈએ. અને ત હા, અને હવે તો જોવોને એટલું બધું ટેકનોલોજી અગાડી વધી ગઈ છે કે મને તો એમ લાગે છે કે ભવિષ્યમાં પણ છે ને જે કામો આપડે કરતાં હતાં, એ એ બધા માણસો ક માણસો જે કરતા હતા એ હવે મશીન
મશીન જ કરશે. હમના, હમના હમના, તીસ ટકા તો બિ જે માણસો કામ કરતા હતા આ બધી જગાઓ ઉપર મશી ની આવી ગઈ છે, તો માનસોનું કામ બંધ થઈ ગયુ છે. પણ માણસોને આ ખબર નહી પડતી ટેકનોલોજી કઈ જગ્યાએ યુઝ કરવાની ચોઈ જગ્યા નઈ યુઝ કરવાની.
સાચું કીધું.
તમે જોવ ના, પેહલા કંપનીઓમાં ચાય ચાય દેવા માટે ઓફિસ માં ચાય દેવા માટે માળસો રેતા તા. હમણાં રોબોટ આવી ગ્યા. હા! અરોબર તમે ચાય બી આપી દે પાણી આપી દે, તમે હું જોઈ આ આપી દે. મતલબ એક માણસ જ્યારે ચાર જગ્યા ઉપર એક માણસ કામ કરતો ત્યા જ પંદર જગ્યા પર એક રોબોટ કામ કરે છે. મતલબ તમારા એક રોબોટના બજેટ તમારા ચાર માનસોની નોકરી ખાઈ ગ્યો.
હા. હા સાચું કીધું તમે. અમારે ત્યાં પણ હવે તો રોબોટ ફે રેસ્ટોરન્ટ ખોલી ગ્યું સે. ત્યાં પણ જે વેટરો છે, એ રી રોબોટ છે. તો હવે મતલબ આમ લાગી રહ્યું છે કે જે માણસો નું કામ હતું એ રોબોટ કરી લેશે. અને અમુ ક ને તો એ પણ છે કે, એ લોકોની નોકરી પણ હવે તો રોબોટ લઈ લેશે. પણ જે કામ માણસ કરી સકે એ રોબોટ નઈ
એજ ને એજ ને, પેલા જેવુ કંપની માં ચાય બી કેન્ટીન માં બનતી હ તી આમ ચાય નું બી મશીન આવી ગ્યો, તમે ગરમ પાણી પા ઠંડો પાણી મૂકી દેવો વચ્ચે આ બટન દબાવી દયો તમે તમારી ચાય બનીને મળી જાય.
હા સાચું કીધું તમે. અને, હેલો.
હા બોલો.
હા, અને આજે બાળકો જો ને ટેકનોલોજી ને સાથે અ એ લોકો કેટલા ઝડપથી બધી વસ્તુઓ શીખી લે છે.
હા એજ, મોટા લોકાવે જે વસ્તુ નહી સમજ પડતી આ નાના નાના છોકરાઓને ખબર છે. કે આપડે આ મો બાઈલમાં આ સેટિંગ ખરાબ થયેલું છે કે હું કરું પડે?
હા, સાચું કીધું તમે. અને પરી છો એ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે, એ જોવાની ફરજ માતા પિતાની હોય છે. કે એ સમજદારી થી કજ અ એનો ઉપયોગ કરે છે, કે સુ કરે છે? કે ફક્ત મતલબ એમના ઈ ન્ટરટેન માટે નથી હોતો ને ટેકનોલોજી, એનાથી કેટલું જ્ઞાન અને અ વિકાસ થઈ શકે એનો એવો ઉપયોગ કરવો જોઈએ. એટલે હા. એટલે માતા પિતા એ છે ને એમનો સ્ક્રીન ટાઈમ પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે.
પણ આમના માતા પિતાઓને ચીઓ કે કેમ થોડો છોક રો આપડો ન રડ્યો કે કશું થયુ હો ટેન્શન માં હોય તો એના હાથમાં ટેકનોલોજી હોય ને મોબાઈલ, લેપટોપ ટેબલેટ કઈ બી આપી દે. એમ કે એક ઉમર રહી જોઈ હતી એના હાથમાં આજ ઉંમર માં મોબાઈલ આપવો જોયે. તમે જોઈ લો આમના પાંચમ પાચ પાંચવી છઠ્ઠી ના બાળકો છે, આના હાથમાં તમે મોબાઈલ છે. આનું ઇન્સ્ટાગ્રામ છે. સ્નેપ સ્નેપ ચેટ છે, વોટ્સઅપ છે. આ બધું આપણા ટાઈમ પર નહી હતું.
તમારી સાચી છે.
હવે મારો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ મને મેં મારી તેરવી તેર પાસ કરી લીધી.
હલો!
હા બોલો.
હા હા. તમારી ખુબ સાચી વાત છે. અને જો હવે ટેકનોલોજી પર આપણે જેટલી વાત કરીએ, એટલી ઓછી. છે ઠીક છે. હા તો
કોલ કરીએ.
પછી કોલ કરીએ, પછી વાત કરીએ.